શું કરો મોટા ભાઈ
કશું નહી આ બેઠો બેઠો વિચારું શું કરું શું કરું હવે
તમ ટેન્શન બેન્શન ની વાતો કરશું પણ
હવે શું કર્યું જોવા ને અમાર નાનો ભાઈ છે એનું હમણાં એક એક દસમું પતાવીયું ને માર માસીની છોકરી છે એને બારમું પતાવીયું
હા હા
તો કે આગળ શું કરીએ તો મને પૂછા તો મે વિચારું છું કે હવે આમને શું કરાવું
હ હા રિઝલ્ટ આવ્યું કે નઈ દસમા બારમાનું
ઓને એકને દસમા ન આવ્યું તો કે પંચ્યાસી ટકા અને પેલીને બારમા નું આવ્યું મેથ્સ હતું તો પીસીએમ હતું એટલે તો એને કઈક એને કઈક એસી ટકા જેવું આ આયુ જ્યાં
બરાબર એ પીસીએમમાં તો એસી ટકા તો બઉ કેવાય ભાઈ
હા પણ અત્યારે એવું થઇ ગયું ને કે બધાના માર્કસ હવે વધી જ ગયા છે એ આઈ થી કે ગમે તે ખબર નઈ શું ભણત છોકરાઓ કે નેવું ટકા તો રમતા રમતા લાઈદે એવું
હા હા
એટલે અત્યારે આપ પડે જે હતું ને એસી ટકા એ ભઈ આટલા માર્ક વધારે કહેવાય હારો રેન્ક આઈ જાય એવું નહિ અત્યારે એમ
વાત સાચી હવે તો લાગે તો બધા છોકરા હોશિયાર થઇ ગયા છે નેવું પાંચ્યાસી તો આઈ જતા હોય એમને જી
એટલે આમાં શું આ લોકોને એક મેથડ ખબર પડી ગઈ કે તમે ખાલી આ જુના પેપરો પાંચ છો છે એમાંથી જે રિપીટ કરો એટલે તમે પાસ થઈ જાવ અને જો પાંચ થી છ પેપર હા અને તમે જો પેપર જ ના ગયા તો તમારા સિત્તેર થી એસી ટકા માર્ક તો પાકા જ છે હવે તમારે આ થોડા દસ ટકા માર્ક લાવો એ સ્કૂલ કોલેજમાં સ્કૂલમાં હારું ભણી લે એટલે એબી માર્ક હારા આઈ જાય એમ
ટ્યુશન ક્લાસીસવાળા તો લેતા જોય ગેરન ટી કે આજ કરાવશું તો એમાંથી જ આવશે
એટલે એવું થાય એટલે માર્ક્સ તો આમ છે સારા છે પણ આમ થોડુંક કહીએ હાલો થોડો અમે એવરેજ ટાઈપના એમ જોઈએ એમને શું કરાઈ એ તો દસમા વાળો છે એમને પૂછ્યું મેં આપડે તો ભઈ કહીયે કે આ કર આ કર પણ પેલા તો એને પૂછવું પડે ને આપડા કે ભાઈ તારા શું કરવું છે તો એ તો કેતો હતો કે મારા ગણિત થોડું સારું છે, અને માર્ક્સ બી એના હારા આવ છે, કેઈક નેવું જેવા.
હ હ ગણિતમા?
હા ગણિતમાં તો કે તમે ગણીત મેથ્સ લેવડાવશો તોય ઠીક બાયોલોજી કહેશો તોય ઠીક વિજ્ઞાનમાં બી સારા સાયન્સ મા એટલે એમાં બી વાંધો હ સાયન્સ લેવું છે આમાં એ વિચારે છે કે પાર્ટ એ એ લવ ગ્રુપ લઉ કે બી ગ્રુપ લવ એમ
હ આમ તો મારે ખ્યાલથી તો એ જ લેવાય ભઈ મેથ્સનું હાલ તો છે એટલે બધા અત્યારે બધા છોકરાઓ મેચમાં જ હોય છે.
હમ પણ એમાં બી પાછું એ એક વસ્તુ પ્રોબ્લેમ થઈ જાય હવે એન્જિનિયરિંગ કર્યા પાચો એન્જિનિયરિંગ કર સે એટલે પાછું સોફ્ટવેર વાળું જ કે છે અને સોફ્ટવેર ની હાલત તો તમને ખબર છે.
સોફ્ટવેરમાં એવું છે પણ હાલ તો ભાઈ પેલું છે ને એ આઈ સાયન્સને એ લઈ લેવાઈ એમાં તો. તેમાં તેમાં બી સારી ઓપોર્ચ્યુનિટી છે જ.
હા તો પણ મારું એવું કેવું છે. કે તારે જો તારે જો આજ કરવું હોય એટલે કે એન્જિનિયરિંગ તો ડિપ્લોમા બી બહુ સારી જ વસ્તુ કહેવાય ને.
હા ને ભાઈ આ જોવોને એરો એન્જિનિયરિંગ કરે સિવિલ એન્જિનિયરિંગ તો ક્લાસ ટુ ઓફિસરની ભરતી આવે છે. જીપીએસસી બાર પાડે છે. લાગે બધી સ્ટેટ બીસમાં આવે જ છે. આમાં પગાર બી સારો અને પાવર બી સારો બધું મળે છે.
હા. અ આમ બી સિવિલ સિવિલ જે ડિપ્લોમા કરેલા એમની તો બવ જ જગ્યાઓ પડાયા- - એ તમે બી જોયું અમારા રિલેટિવમાં જ એક જણ લાગ્યો. એમાં એનું એવરેજ સ્ટુડન્ટ હતો એવરેજ માર્ક આવ્યા તો બી લાગ કેમ કે- - જગ્યા વધારે અને કોમ્પિટશન બી ઓછી.
હા એમાં શું આ બધી ભરતી ઓમાં કોમ્પિટિશન બહ ઓછી હોય છેને જગ્યા એટલે જગ્યાઓ એમ માપની જ હોય છે પણ એમાં શું ફોમ બી ઓછા લોકો ભરે એટલે જલ્દી આપણે લાગી જવાનું ચાન્સ હોય છે.
હા એટલે મેં એમ જ કધું જો તારે એન્જિનિયરિંગ કરવું હોય તો પછી ડિપ્લોમા કરીને કર અગિયાર બાર કરી જે એના કરતા એ કર
હમ્મ હમ્મ
હા. તો કે કે હવે એ વિચારો કે એન્જિનિયરિંગ ડિપ્લોમા સાથે કરવું? કે પછી બી ગ્રુપ લવો એમ પછી મેં કીધું બી ગ્રુપ લઈ તો તારે નીટ ક્લિયર કરવી પડશે.
હમ્મ હમ્મ.
અને નીટ ક્લિયર કરવા તારે પેલા તો આ મોબાઈલ છોડવો પડશે.
હમ્મ એતો યાર આજકાલ તો છૂટે એમ છે જ નહી
હા તોય એ તો પછી મન મક્કમ રાખો તો બધુય થાય. એવી વાત છે પણ પાછુ આતો- - રેસના ઘોડા- - ખાલી દસેરાન દાડ ના દોડે તો પછી શું કરવાનું આપડે
દશેરાના દાડે ગોડું ના દોડ વોજો બીજા દિવસે દોડેલું તું ગામ નું- -
ના આ તો ભાઈ પેલા તો કે કે ભાઈ મોબાઈલ નહી મંતું નહી મંતું બે ત્રણ મહિના ટ્રાય માર્યો, નહી મનતો પછી છ મહિને- - રિઝલ્ટ આવ્યું સારું આવ્યું તો કે લાવો ને હવે થોડોક મોબાઈલ જોઈએ- - તેમાંને એમાં ફરીથી લથે ચઢ્યા તો પીસ કરવાનું શુ એમ નુ?
હમ્મ એજ ના માર ભાઈ તો જોવા ને જો એકદમ સ્ટ્રીકલી હોય ને મનમાં કમયને તો આમ કરી લેવાય સાયન્સ કારણ કે સાયન્સ માં જ્યારે બવ ઓ- - ઓપર્ચુનિટી છે બો કોમર્સમાં એટલી બધી તો છે છે પણ ક મેથ્સ હ, સાયન્સ જેટલી નહી.
હઅ.
સાયન્સમાંને એ લીધું જ જો તોરે એમબીબીએસ ના મળે તો બીએચ લેવાની
હા અને ફાર્માસી બી ફાર્માસીમાં બી આમ થોડું કેમ કે કે ભાઈ આવું છે આવું છે પણ એમાં જે તમે સર- - કિરીટે લાઇન પકડી જ લીધીને ફાર્મસીની અને સરખી રીતે હા તમારે ફ્રેશ પછી અમઈ પૈસો તો છે જ અમાઈ.
હા એમાંય પૈસો તો છે જ ભાઈ એટલે હું તો કઉ એને સાયન્સ જ રખાવજો.
હા એટલે મેં તો કીધું કે એવું જો એન્જિનિયરિંગ કરવું હોય તારા તો પછી ડિપ પ્લોમા કરજે, પણ જો પેલી બી ગ્રુપ લેવું હોય તો પછી તો ભાઈ મહેનત તો કરી જ પડશે. અને એમાંય ફાર્માસી માં કેવું અમારે એક ભાઈબંધ હતા એક રિલેશનથી તે મા એવું કે ફાર્મસી વાળી જે હતી તે એને ખાલી શું અ ફાર્માસીની ડિ ગ્રી લઈ લીધી એમને અને એ કશું કરતી નહી ખાલી એમનેમ કહી દીધું કે તમારે જેને લાયસન્સ જોતું એને આપી દીધું એક જણ ને કે હ ભાડે આપી દીધું લાઈસન્સ કે મારી ડિગ્રી લો આ લો અને મારા નામની દુકાન ચાલુ કરો તે પંદર હજાર રૂપિયા એમને એના ખાતામાં પડે છે અત્યારે! કઈ મજૂરી નહી ખાલી ફાર્માસીની ડિગ્રી લીધી. બેન ને હવે એને બી સાર ટકા તો આયા જ છે. હવે એ વિચારે છે કે સિવિલ કરું મેકેનિકલ કરું કે પછી સીએસ આઈટી કરુ એમ.
હ હા અત્યારે તો ભાઈ મેં એન્જિનિયરિંગ તો ભાઈ ગમે તે એ હોય સમજી વિચારીન હાલના ક્રેઝ પ્રમાણે જ એની લાઈન લેવાય.
હા અને એમાં પાછુ એવું છે કે સીએસઆઈટી લે તો દૂરની કોલેજમા લાગે. અને મેકેનિકલ કે સિવિલ લેવું હોય તો નજીકમાં સારી આમ નામ ચીન એમએસયુ ને એ બધી કોલેજ મા લાગે એમ.
હમ હમ
અને આપડા જીએસઆઈટી લેવું હોય તો જીસી ગાંધીનગર કે પછી ગોધરા કે મોડાસા એ દૂર જવું પડે એમ અમારે.
એટલે ચાલે આમ તો ભાઈ જો ગવર્મેન્ટ મળતું હોય કારણ કે ગવર્મેન્ટમાં હ પેલી ઓપો હ પ્લેસમેન્ટ ની સારી હોય છે ઓપોર્ચ્યુનિટી. એટલે પ્લેસમેન્ટ જોકે આપતા જ હોય છે થોડું ગણું તો થોડું ઘણું એ પછી આપડે શું ચિંતા રહેતી નથી.
પણ સીએસઆઈટી માં પ્રોબ્લેમ એ થાય કે કે આવા બધું બેરોજગારી વધી રહી છે આપણેે વાત થઈતી ને
હા આપડે એજ થાય છે કે આપડે હવે કર્યું તો
હા આપડે બી એ જ કરી.
હા આપડે તો ભાઈ હા લેંગ્વેજ ને બધું હતું એમને તો જો કે એઆઈ સાયન્સ માં મળે તો એમાં લઈ લેવાય કારણ કે એ બહુ સારો ઓપ્શન છે અત્યારે.
હ મળે તો હવે જોઈએ જ છીએ, હવે વિચારીએ જ છીએ. એ બી કેતો છે આ કે ઈચ્છા તો સિવિલ કે મેકેનિકલ ની જ છે કેમ કે અમારે જે ઓળખીતા બી છે એટલે પેલું ફ્યુચર માં બી કઈક પેલું શું કેહેવાય કે પ્રોબ્લેમ નહી થાય કે ઇન્ટર્નશીપ ગોતવા જઈ પડે જોબ ગોતવા જવી પડે એવું કાંઈ હા. હા એટલે એ એટલે આમાં તો કશું વાંધો નહી એટલે આમ જોબ જોબ વાળા છે એમ ઓળખીતા બધા એલેલા લગાડ દે એમ. સીએસ આઈટી ન નઈ એટલ ફ્યુચરમાં પ્રોબ્લેમ તો થાય જ ગમે તે કહી આપણે
હમ હમ એ હું તો કઉ છું એને કોલેજ ગવર્મેન્ટ મળતી હોય ત્ય સુધી પ્રાાઈવેટમાં ના જવાય કારણ કે ગવર્મેન્ટમાં શું અમારા શહેરમાં તૈયારી કરવી તમે કરી શકો એમ ગવર્મેન્ટ એક્ઝામ લે કે ગમે તે બેકિંગ
હમ એટલે એમ તો એમ તો ગવર્મેન્ટ જ મળે છે સિવિલ કે ની ગની એમસ યુ આઈ એટલે એમ તો વાંધો નહીં પણ ખાલી જે કોમ્પ્યુટર લેવું હોય તો એમએસયુમાં નહી મળતું પાકુ માર્ક ઓછા પડ્યા ને એટલા
વર્કલોડ ઓછો હોય એમાં જવાય એટલે આપડે શું સાઈડમાં એવ હોય તો જોબ કર્યું હોય તો ત્રણ વર્ષ પર ચાર વર્ષ પડતા પડતા આપડે જોબમાં સેટ થઈ જાય પાર્ટ ટાઈમ કરતા હોય તો કાં તોપછી ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરતા હોય તો કોલેજ કરતા કરતા સારી એવી તૈયારી થઈ જાય
પાછુ આઈ. ટી. આઈ ફિલ્ડમાં પણ હું નવી સ્કિલપ એ ચાર ચાર મહિને ભણ્યા જ કરવાનું
અપડેટ તો ભાઈ બહુ જલદી જલદી થાય અહીં અને પહેલાના જમાનામાં
હા એટલે કે કે કમની વાળા બી કે તમે નવું શીખવા હવે આ ઉમરે શીખવાનું નવું ચાલુ કર્યું તવ એમ વાતે જા
વાંધો નહી એ તો હવે તમને તકલીફ પડે તો કેજો ના એ બાજુ કોલેજમાં મોકલવાની હોય તો પીજી બીજી આપડે જોતા ઈશું સારી એવી
ના ના પીજી ની કોઈ જરૂર નઈ હોય એમ તો અમારા નજીકમાં જ છે આજુબાજુમાં રિલેટીવે
હા, તો તો વાંધો ના આવે તો તો પીજી કરતા એ થી તારું ત્યાં જવાય એજ બેસ્ટ. આઇડિયા છે. અને પેલા ભાઈ ને બી સમજી વિચારીને સારું કઈક અહ બ્રાન્ચ પકડાવજો સાયન્સ કોમર્સ કરીને જે હોય એ.
હા.
એના જે ઇન્ટરેસ્ટ હોય એ જ રખાવજો બધા કે
ત હા.
હા પોર્સ પોલીસ સાયન્સ ના રખાવતા.
ના ના એને તે પહેલું પૂછ્યું બોલું. સારું હેડો તારે.
હારુ હેડો ભાઈ મળીયો તો.
હા.